હમ.
નમસ્કાર મિત્રો.
હા નમસ્કાર મિત્રો અવાજ આવે છે.
હા મિત્ર અવાજ આવે છે મિત્ર.
હા હ કેમ છો.
હા મિત્રો મજામાં છો મિત્ર તમે કેમ છો.
હું પણ બસ મજામાં છું મિત્ર આજ ઘણા દિવસ પછી. વાત કર થઈ રહી છે તો. અલગ ફીલ થાય છે
હા મિત્ર મને ઘણા દિવસથી. ઇંતજાર હતો કે હા મિત્રો જોડે ક્યારથી વાત ન કરી એટલે મને થોડું. યાદ આવ્યું કે મિત્રો જોડે. વાત કરવી જોઈએ કારણ કે સુખ દુઃખમાં તો મિત્ર જ આપણને મદદ કરતા હોય છે તો મિત્રો તમે આજે આટલા દિવસ પછી ફોન કર રહ્યો તો.. એનું એના પાછળ કઈ કારણ હશે કઈ તમને કય પ્રોબ્લેમ હશે. અથવા તો કોઈ તમને મહત્વની માહિતી જોઈતી હશે. એટલા માટે તમે મને યાદ કર્યો ખરું ને.
હા મિત્ર તમે જાણે જ ગીયા. આજે અમારા ઘેરે એક રસપ્રદ વાત બને. મારી મમ્મી જે છે ને મારી મમ્મી રસોડામાં નવી વાનગી બનાવેલી હતી. હું તેમની બાજુમાં. રહીને જતો ત્યારે મને મતલબ ખુબ જ દરેક. દરેક સામગ્રી યોગ્ય પ્રમાણમાં નાખી રહ્યા હતા. તો એ હું ખુબ જ ધ્યાન થી જો જોતો હતો. વાનગી તૈયાર થયા પછી તેનો સ્વાદ. એકદમ કડક હતો અને ત્યારે મને એ સમજાય કે રસોઈ બનાવવા વાળી પણ. માત્ર ભોજન ખાવાનું એવું નથી. પરંતુ ભોજન તૈયાર કરવાનું કામ. એ પણ એક કળા છે પરંતુ તે. એક સુંદર કળા છે એટલે કે. વિચાર આવ્યો કે આ આજે આ વિષય પર આપણેે થોડી વાત કરીશું. તો મિત્ર તમે મારો સાથ આપશો કે.
હા મિત્ર ચોક્કસ.
હા મિત્ર કારણ કે આપડે જે જોઈએ તો ઘણા લોકો એવું માને છે કે. રસોઈ બનાવવી ખુબ જ સરળ છે.. અને આશાન થી બની જાય છે પરંતુ એવું હોતું નથી મિત્ર. એમાં મસાલાઓ છે બધા નમક છે. અને ગેસ કેટલા પર રાખવો એનો પણ આપણે નોલેજ મ. થોડું ધ્યાન તો હોવું જોઈએ મિત્ર પરંતુ જયારે પોતે. આપણેે રસોડામાં બનાવીએ છીએ વાનગીઓ તો એ આપણને ખબર પડે. કે તેમાં કેટલી ધીરજ અનુભવ અને. કુશળતાની જરૂર પડી છે. દરેક વાનગીઓ સ્વચ્છ. યોગ્ય રહે તેવું નથી મિત્ર. દરેક વાનગીઓનો સ્વાદ અલગ અલગ હોય છે. એમાં એવું પણ થઈ શકે છે કે, હું બટાકાનું શાક ખૂબ બનાવું અને અલગ શ-સ્વાદ આવે અને તમે બનાવો તો અલગ સ્વાદ આવે મિત્ર. તો એમાં બ-બધાનો સ્વાદ ટેસ્ટ મતલબ અલગ અલગ રીતે બનાવે છે. એટલું અલગ અલગ હોય છે. તો તેમાં પણ એક એક કળા જ તો ગણાવી શકાય. કેટલાકનો સ્વાદ ખરાબ લાગે તો કેટલાક સારા બનાવે એવું પણ થઈ શકે તો એક એમાં એક કળા જેવી છે એમ એવું કહી શકાય. અને વાનગીઓનો સ્વાદ યોગ્ય રહે તે માટે સામગ્રીનું પ્રમાણ બનાવવાની રીત અને સમયનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે મિત્ર. અને મને એક વાત પણ સમજાય ગઈ કે, એક જ વાનગી બે લોકો બનાવે તો પણ બનેના સ્વાદ અલગ અલગ હોય છે. તો એ વાતનો મને સમજાવી સમજાઈ ગઈ છે, કારણ કે રસોઈમાં માત્ર સામગ્રી નહી મહત્વની. પરંતુ બનાવનાર બનાવનાર જે વ્યક્તિ છે એનો અનુભવ છે. એનો પ્રેમ અને એટલે જ એ એ બહું મહત્વના છે મિત્ર. એટલા માટે જ કહેવાય છે કે એ સારી રસોઈ સુધી સુધી પહોંચે છે. આપણા દેશમાં તો દરેક રાજ્યની પોતાની અલગ અલગ રસોઈ ની યાદ હોય છે. ગુજરાતનું જોઈએ તો આપડે એનો હોય છે ખાડવી, થેપલા, ઉંધિયું અને પંજાબના પરાઠા દક્ષિણ ભારતની ઇડલી, ઢોસા રાજસ્થાનની દાળ આવી બ મતલબ સમુદ્ર સમગ્ર દેશની અલગ-અલગ જે પ્રસિદ્ધ વાનગીઓ છે, જે અલગ-અલગ છે. આ વિવિધતા આપણા દેશની સંસ્કૃતિને સમ દ્ર બનાવે છે, તો મિત્ર એના વિશે તમે પણ થોડી માહિતી આ આપશો મને?
હા મિત્ર, તમારી વાત ખુબ જ સાચી છે, પરંતુ મિત્ર આપણે જો કોઈ પણ રસોઈ બનાવીએ તો મિત્ર દરેક દરેક વ્યક્તિનો અલગ-અલગ ટેસ્ટ હોય છે. આપણે જો મિત્ર આપણી મમ્મી-પપ્પા બને મમ્મી બનાવતી હોય રસોઈ તો મિત્ર એનો ટેસ્ટ અલગ જ કઈ હોય છે. અને જયારે આપણે બનાવતા હોય છે, એ તો થોડો એનો ટેસ્ટ અલગ હોય છે. તો મિત્ર તમને કોનો વધારે ટેસ્ટ ગમતો હોય છે ઘરે?
હા મિત્ર, તમે જેમ કીધું એમ મને મને ટેસ્ટ ગમે તો, ખાસ કરીને મને ટેસ્ટ છે ને. એ મમ્મી બનાવે ને, ત્યારે જ મા આવે છે. કારણ કે આપણે જે બચપનથી એટલે કે, જન્મ થયેલા ત્યાંથી આપણને મમી મામીને ખાે મ ગમે છે, અને એનો જ સ્વાદ પણ થાય છે, અને. કેટલીક પણ વાણ કેવું લઈએ. મો વસ્તુ મો કની વસ્તુ લઈ, જે મમ્મી બનાવે છે ને. એજ મને તો ગમે છે. અને એ જ ખાવાનું મન થાય છે. અને બીજું જોઈએ તો, આજકાલ તો આપણેે જોઈએ જ છે, કે ઘણા બધા બ યુવાનો પણ રસોઈ શીખવામાં, રશ માં આવી રહ્યા છે. પેલા લોકો માનતા હતા કે, રસોઈ માત્ર મહિલા નું કામ છે. પરંતુ હવે પુરુષો પણ એકદમ સેફ બની ગઈ છે. કારણ કે એ જ. વિદેશમાં પોતાનું નામ બનાવી રહ્યા છે, અને આપણે જોઈએ તો. ગમે, ગમે તે હોટેલ હો. પરંતુ ત્યાં જે રસોઈમાં બનાવ હોય છે.. કે લગ્ન પ્રસંગ હોય છે, તો એ બધુમાં. આપણે જોઈએ તો, મોટે ભાગે પુરુષો જ પરુષો જ હોય છે. એક હ પણ એક પોતાની એક આવડત છે, એ માની તો મિત્ર, તમને કઈ વાનગી બનાવતા આવડે છે.
હા, મિત્ર મને એવી રીતે ઘણી બધી એવી ઘરે તો હું જયારે પણ જાઉં છું, મિત્રો ત્યારે હું જાતે જ કોઈ નવી-નવી વાનગીઓ બનાવી જોમ છું, પરંતુ મિત્રો મને જેમ કે, ભજીયા બનાવતા, ખુબ જ, ખુબ જ અલગ સ્ટાઈલમાં. બનાવું છું, એટલે કે મિત્રો કાંદા ના ભજીયા. કાંદના ભજ્યા મિત્ર. એટલા ચોમાસા દરમિયાન મિત્રો, જ્યારે વરસાદ પડતો હોય.. અને ત્યારે હું ઘરે જ હોઉં, ત્યારે મિત્રો.... કાંદાના ભજિયા અને મરચાં એટલા ફાઈન, મિત્ર, બનાવું છું. કે ઘરે બધા મને ખૂબ જ યાદ કરે છે કે... ક્યારે ક્યારે કોલેજમાંથી કે, ક્યારે... હોસ્ટેલમાંથી આવીને ક્યારે આવું વાનગી ખવડાવું... તો મને ખૂબ જ, મિત્ર... સારું પણ લાગે છે કે મારી મા ક્યાંથી રાહ જોઈ છે. કે હા, તો સારી વાનગીઓ બનાવાય અને મિત્રો, હું... જ્યારે ઘરે જાઉં છું ત્યારે... જે પણ વાનગીઓ બનાવવાની હોય, નવી નવી, તો હું... મને રેસીપી નહીં આવડે કે મને રેસીપી નહીં ખબર પડતી હોય. તો મિત્ર, જે યુટ્યુબ પર મિત્ર વિડિયો જોમ પેલા ત. કે વીડિયોમાં કઈ રીતે અને કઈ ટેકનિક અને કઈ રેસીપી થી.. સારું એવું ટેસ્ટ આવે એવું અલગ અલગ... ટેસ્ટ કરતો હોઉં છું કે આ એક વાર આ બનાવું તો બીજી વાર પેલી બીજી વાનગીઓ બનાવતો હોઉં છું. તો મને એમાં ખૂબ જ મજા આવે છે મિત્ર. મિત્ર, મને વાનગી બનાવવાનો એટલો બધો શોખ છે કે મને તો પેલો એવો એવું થતું હતું કે હું મિત્ર હું પણ બી. કોમ બી. કોમમાં મને આવવાનું ન ગમતું હતું અને મિત્ર મારું ફિલ્ડ એ હતું કે હું હોમ સાયન્સ બેઝિક હોમ સાયન્સમાં જાઉં અને જે જે પણ ખાવાનું બનાવવાનું જે શેફ લોકો નવી નવી વેરાયટીઓ બનાવતી હોય છે. તો એ મને એમાં એ મને બનાવવાનું ગમતું હતું. જેમ કે મોટા મોટા રેસ્ટોરન્ટમાં કેઇ રીતે બનાવાનું ખાવાનું. ખાવાનું અને શેફ લોકો જે નવી નવી ટેકનોલોજીથી એટલે કે નવી નવી વાનગીઓ બનાવે એવું મને ખૂબ જ ઈચ્છા હતી. પરંતુ એ સમયે મિત્ર મારી પરિસ્થિતિ એટલી સારી ન હતી કારણ કે મારા ઘરે એટલા જે મને ભણવા માટે મારા મમ્મી-પપ્પા અને મારા ભાઈ ખૂબ જ મને તકલીફમાંથી આટલા સુધી ભણાયવુ. તો મને ખૂબ જ ગર્વ થાય છે. તો મિત્રો તમે આગળ આ વાતને લઈ જતા તમને શું કહેવું છે?
હા મિત્ર, તમારી વાત સાંભળીને મારા મા આંસુ આવી ગિયા. કારણ કે મને પણ આવું જ થાય કે જે નહીં એટલે જે વાપરવા માટે આપણને જે સુવિધા સુવિધા માટે આપને કામ લાગે. પૈસા આપતા હોય છે. અને જે પૈસા આપણે યોગ્ય રીતે ન વાપરીએ તો આપણે ખૂબ જ મને શરમ આવે છે મિત્ર. તો વસ્તુ આપણને આપણી જે સ્કિલ પર છે. સ્કિલ છે એના કોય પર કરવા જોઈએ. કારણ કે એ ખુબ જ જરૂરી બની જાય છે. આજના સમયમાં. તો મિત્રો તમે એટલો સમય મને ફાળવ્યો એ માટે હું ખુબ જ આભાર માનો છું અને ફરીથી આપણે જયારે મળીશું ત્યારે એવા જે એક રસપ્રદ સમજાય એટલે કે રસપ્રદ વિષય પર આપણે હવે વાત કરીશું, તો ધન્યવાદ.